હલો.
હા કેમ છો.
મજામાં છું તમે કેમ છો.
બસ મજામાં છે.
ચાલે છે બધું.
બસ શાંતિ છે તમારે.
રજાઓ હા બધું શાંતિ જ છે કોલેજ ની રજાઓને બધું પડી ગઈ છે. અમારું જે બધું હા કોલેજને બધું ભણવાનું. બધું હતું હવે તે પિપલ્. ત્રિપલ સીન નો રિઝલ્ટ આવી ગયો ને ટેલી નો રિઝલ્ટ અમારું આવવાનું બાકી છે હમણાં. બસ હવે તેનું જ ઇંતજાર છે હવે બસ.
એવું છે પછી આગળ ન કઈ પ્લાન છે કશ. એમ બીજું શું કરવાનું વિચાર છે તમારે ભણવામાં.
પવું વિચાર હતો કે હવે જો આ ટેલી નું પેલું રિઝલ્ટ આવી જાય. તો હવે ક્યાંય જોબ માટે એપ્લાય ને બધું કરીએ.
એવું છે હ હમ પણ એ ટેલી સાથે. છે તમે જીએસટી પણ કરી લો તો બહ જ સારું હોય.
હા એ વિચારતી હતી કે જીએસટી બી કરવાનું છે અમને
હા હા હા સેમ ટેલી ન થોડો બહુ ફરક રહે એટલો બધો પણ નથી રહેતો. પણ એને થોડું કેવું સમજમાં થોડો ટાઈમ લાગે.
હા, મારો ટેલીમાં તો હવે એવું થઇ ગયેલું હતું કે ટેલી ભી જી એસ ટી અમે શીખેલા હતા.
હા.
હા, એવું નથી કે માત્ર ટેલી, ટેલી વિથ જી એસ ટી અમે શીખેલા હતા. કારણકે અમારી જે મેમ હતા તો એ બહુ સારા હતા, એટલે અમને શીખવાડતા હતા એ.
હમ્મ, હમ્મ, હમ્મ
હા, તો એ અમને એટલે અમને બતાવતા બી હતા કે હવે શું કરવું જોઈએ ને શું નહી કરવું જોઈએ, એ બધું બતાવતા બી હતા.
હા હા હા હા, તો અત્યારે તમે ઘરે બેઠા હોય, આ ક્લાસ હવે પૂરા થઈ ગયા હોય તો એમ મમ્મીને થોડી ઘણી મદદ કરવા લાગવાની પ્લસ રસોડાનું કામ પણ તમારે થોડું બહુ સંભાળવાનું શીખવાનું કે રસોઈ કેવી રીતના કઈ બને, એ પણ કરતા હશો ને તમે તો મમ્મી ની જોડે મદદ?
એતો કરવું જ પડે ને હવે, બે કરવુંજ પડશે હવે, તમે શું કરતા હતા હમણાં?
અત્યારે હું જમીને ઉભી થઈ મેને વિચાર્યું કે ચાલ હ ફોન કરું થોડી વાતચીત કરું. ત્યાંનું માહોલ કેવો છે વાતાવરણ કેવું છે એમના માટે થોડું વાત કરું. એટલે તમને ફોન લગાવી બેઠી, તમારી જોડે વાત કરવા લાગી.
ામડા તો છે ને હ ગરમી તો એટલી બ ગરમી તો એટલી બધી હતી ને હવે જો વરસાદ ન સિઝન આવ્યો છે તો હવે જરાક શાંતિ છે.
હમ હમ, તો એ વરસાદ ક્યાં થતો છે એમને એમ જ પડ્યું છે જો ને આ ગરમી લી, કે એ મ કે એમ કે મારી નાખે એમ કઈ હવા આવતી હોય પણ પાણી ની પણ એટલી જ જરૂર હોય આપણને. કારણ કે વરસાદ પડે તો ખેતી થશે ખેતી વગર તો બધું નકામું. નહી તો પછી મોંઘવારી વધી જશે. ને એમ કે અનાજ પછી તો મળવું મુશ્કેલ થઈ જશે ને આપણને અનાજ ક્યાંથી લાવું.
બ છે
હમ મોટા ભાગે ના એરિયા હોય ને. એ તો કેવું કે ડુંગરાળ વિસ્તારોમાં તો બધું તો ખેતી પર જ નિર્ભર હોય છે. ત્યાં તો ખેતી એટલે કે વરસાદ પર નિર્ભર હોય છે, વર- વરસાદ વરસે ત્યારે લોકો ખેતી કરે બાકી તો ત્યાંનો પાણી ની સગવડ તો હોતી નથી. કોઈ કોઈ જગ્યાએ તો એવો પણ થઈ ગયો હતું કે પીવાનું પાણી પણ નહી મળતું તું એકદમ ડોહળું પાણી છે એ રી તે માટી ભેળવીને પાણી પીતા હોય ને એ રીતેનું પાણી લોકો પીતા હતા. એટલી તકલીફ થઈ ગયેલી. તો અત્યારે તો વરસાદ બંધ થઈ ગયો છે તો હજુ વધારે એ લોકોને તો તકલીફ થઈ જશે.
હા હા હા સાચી વાત છે કારણ કે હમણાં જે વરસાદ પૂરો થઈ ગયો છે ને હવે જો વરસાદ તો સીઝન તો આવી ગઈ છે. પણ વરસાદ નથી પડતો, એટલા માટે હવે વરસાદની સિઝન આવી ગઈ હા, વરસાદની સિઝન છે પણ હવે વરસાદ નથી પડતો તો એટલા માટે તો હવે એનો કંઈક ને કરે એવું થશે જ હવે, કારણ કે હમણાં આ હમણાં જે થયેલી વરસાદ તો એમાં તો બરાબર હતું બધું.
હમ્મ હમ્મ.
હા.
પેલું એના એના પરથી એક પણ એક કવિ એ કાવ્ય પણ લઈખ્યું છે ને? કે કેવું મેહુલીયો વર્ષીયો એવું કઈ કાવ્ય પણ લઈખું છે ગુજરાતીમાં. હ
હા અમારા હા, અમારા વલ અમારા ગુજરાતી માં છે ને અમે જ્યારે ભણતા હતા ને
હા હા.
હા તો ત્યારે છે ને એનું એ આવતું હતું એટલે એ અજે તને કહ્યું ને કે કાવ્ય એ આવતું અમે ભણવામાં.
હા, હા હા હા. અમે પણ નાના નાના હતા ત્યારે એમ એ મેહુલિયા વિશે બધું એટલે કે વર સાદ ને રીઝવવાનું ને એવું બધું બો એમાં કવિતા માં આવતું હતું બધું.
હા ને બધું આવતું હતું તો અમે એને છે વાંચતા હતા અને અમારા અમારા પ્રાર્થના હોલ માં બી અમે જ તા ત્યાં એમને એ એને છે ને વાત તા હતા કારણ કે મને ત્યા ખુબ ગમતું ગાવામાં હા ને એ શું કેવાય એવા આ મેહેલ્યો વર્સીઓને એ ને બીજો પણ કેટલા બધા ઘણા બધા છે હવે તો યાદ નથી છે. પણ હવે હવે તો હવે તો એ બધું નથી કોઈ એટલું બધું યાદ રાખ તું પરંતુ પેહલાના સમયમાં કેટલું બધું એનું એ બધું હતું ને જ્યારે વર્ષા ઋતુ પડતી તો બધી મહિલાઓ તે મળીને સાથે એટલે ગાતી. ને બધું કરતી એ એવું બધું હતું પણ હમણાં તો એ બધું નથી થ તું મારા ખ્યાલ થી કે.
હા અત્યારે બધું એ જનરેશન અત્યારે કેવી એ બધી સિઝન કે એ બધા જે પેહલેના રીત રિવાજો મૂકીને આગળ વધવા લાગી. બધું ભૂલાતું ગયું બધાને બધું. કોઈ વાર તેહવાર કે એવું કઈ કરવા જ નથી માંગતું અત્યારે તો
હા એવું બધું થઈ ગયું છે ને પેહલા તો તો એવું બધું નઈ હતું. કારણ કે બધી સ્ત્રીઓ મળીને હ પેહ બધી સ્ત્રીઓ મળીને સાથે તો કેટલી બધી મજાઓ કરતી અને બધું કરતી.
તો તે કેટલું સારું લાગતું હતું.
હમ્મ, અત્યારે તો બધું કઈ જ નથી એવું હા.
હમ્મ બધું એ એટલે કે અને બધું થતું ને તો સારું બી લાગતું તે અમણાં
હા તેહવાર નો પેલું કેવું કે જેવી રીતના ચોમાસું બેઠું તેહવાર જેવા બધા ચાલુ થઈ ગયા, એવું બધું કંઈક ને કંઈક અલગ જ એનું લાગતું હતું. અત્યારે પાછા ખબર ને આ આવતા મહિનામાં તો જયા પાર્વતીના વ્રત પણ ચાલુ થાય છે ને?
હા હા હા એ કેવી રીતે થાય છે? મને એના વિશે ખબર તો નથી એટલી બધી.
એમાં કઈ પાંચ કે કેટલા જાતનું કઈ અનાજ ટોપલીમાં એનું વાવેતર કરીને એની પૂજા પાઠ ને એવું કરતા હોય. નાની નાની બાળકીઓ છે ને તો એ માતા પાર્વતી નું પૂજા પાઠ કરવા માટે દરરોજના સવારે મંદિરે જાતી હોય, પછી પાંચ દિવસ સુધી કઈ એ લોકો અનાજ નો પણ ત્યાગ કરી દે એવું કહે છે. દૂધ ને કઈ એવું કઈ ખાતા પીતા હોય એટલું મેં સાંભળ્યું નાની નાની બાળકીઓ જયારે તૈયાર થઈને જાય. તો જાણે સાક્ષાત એ લોકો દેવીનું સ્વરૂપ જેવું દાહરણ કરી લેતા એટલું સરસ લાગે ને પછી એ લોકો જાગરણ કરે નાની નાની બાળકીઓ ગરબા રમે પછી કઈ પાંચ દિવસ પછી કે પાંચમા દિવસે એ પછી જે ટોપલી હોય એમાં એ લોકો જે વાવેતર કર્યું હોય એને નદી માં ત નદી ના કિનારે જઈને કે નદી માં વેવડાવીને આવ હોય એટલું સરસ લાગતું હોય ને અત્યારે પણ ગામડેની બધી બાળકીઓ બધું એ કરે છે હા
હા કરતી હતી ગામડા ની હમણા તો અમને તો એટલું બધું નથી ખબર પરંતુ હા ત સા ભણેડેલું ખરે કે હા એવું કઈક થાય છે ને બધું કંઈક કરવામાં આવે છે પરંતુ જોયું બી તો નથી અમે તો
હમ હમ હા ના અહીં પણ તમે જ્યાં રેતા હોય ને ત્યાં નજીકના આજુબાજુમાં પણ એવા એમ નાની નાની બાળકી બધો એવો તહેવાર કરતી હોય છે એમ ઘણું સરસ લાગે દરરોજના એમ અલગ અલગ રીતે તૈયાર થઈને જતા હોય છે.
હા. હ નહી એવું કઈ તમે જોયું હા જોયું તો નથી પરંતુ હા એવું બધું સાંભળેલું છે કે નહી આવું બધું થાય છે નહી આ બધું પુરાણી રીતો રિવાજો છે ને તે આપણને આગળ વધાવી જોઈએ મારા ખ્યાલ થી એ મતલબ શહેરોમાં નથી પરંતુ જે ગામડું છે ને ત્યાં તો બધું થાય જ છે. શહેર વાળા શહેર વાળા કરે કે ના કરે પરંતુ ગામ વાળા તો વધુ કરે જ છે.
હમ ને અત્યારે પણ જે તહેવાર એક ગયો ને વટ સાવિત્રી એમાં પણ તો સ્ત્રીઓ કેવો ને તૈયાર થઈને સજી ધજીને એમ કઈ વર્ડ પાસે લોકો જઈને. એને દોરો ધાગો જે આવે ને દોરે એ બાંધવા જતા એની પૂજા કરતા હ એ બધું ્ચે પણ અત્યારે મને લાગે ત્યાં સુધી હમણા થોડા દિવસ પહેલા જે તહેવાર પતી ગયો.
હા પતિ ગયો અમણા જે હવે પંદર કે પંદર કે વીસ દિવસ થઈ
હા હા હા હા હા પછી અત્યારે પાછું સોળ તારીખે કે પંદર તારીખે પાછું રથયાત્રા નું કઈ નજીક ના દિવસોમાં જ છે એમ ત્યારે પાછું રથયાત્રા નું આયોજન છે હજુ કઈ એવા બધા ઘણા તહેવાર અત્યારે ચાલુ
હવે તો બધું તહેવારો જે બધા છે ને હવે તો બધા તહેવારો આપણા બધા આવવાના જ છે ધીમે ધીમે હવે જો એ જ્યાં જ્યાં આવ્યા જ્યાં જુલાઈ ગઈ ને બધું ઓગસ્ટત આવ્યું તો હવે ત્યાંમાં રક્ષા બંધન અને ગણેશ ચતુર્થી ને બધા તહેવારો એક એક સાથે આવી જન હવે મને લાગતું છે કે આ જ એ સાવન બી આવનું શ હવે તો
હા શ્રાવણ ની હવે તૈયારી જ જેવી છે.
હા બસ આ મને લાગતું છે કે સુધી દસ એવા દિવસ થાય. હા પઅંદને કઈ કે કેટલા દિવસ બાકી રહ્યા છે ને એ બધું ચાલુ થઈ ગયું છે હવે. હા શ્રાવ
હમ એજ તું એમ નાના મોટા તહેવારો એટલા હા હા હા હા
હમ
અમુક જગ્યાએ કેવું હોય દિવાસા ના પંદર દિવસ પહેલા શ્રાવણ માસ ચાલુ થઈ જતો હોય અમુક ને છે ને દિવાસા ના દિવસેથી એ લોકો શ્રાવણ માસ ચાલુ કર તા હોય છે એટલે કે ત્યાંથી ઉપવાસનેવા કરતા હોય છે
હાલો ને હવે મને કોઈ કામ યાદ આ હા કોઈ કામ યાદ આયવું છે તો હવે આપડે પછી આપડે વાત કરીએ હા ચાલો બે ચાલો